હા, તમને આજ
હા, આવે જ.
હ, પોપ એ બ તમે
તમે? તમે?
તમારા ઘરમાં સૌથી વધુ ખાવાનું કોણ છુપાવીને ખાય.
સૌથી વધારે ખાવાનું કોણ છુંપાવી ને ખાય. આમ તો એવું તો કોઈ નથી, ઘરમાં કેમ ચાર-પાંચ છે, ચાર વ્યક્તિ જ છે ઘરમાં એ. બધાને કોઈ એવી રીતે કોઈ છાનુ મુનું ખાવાનો શોખ નહી.
હ.
પણ મોસ્ટ ઓફ એવ હોય કે, નાના કોઈ બાળક માસી ના દીકરા ની નાની ઉંમર છે, ઈ કદાચ આવ્યા હોય. એને એ તે હોય, ચોકલેટ ની આવે ને, ખીચા ભરી દીએ, મજા આવે ધીમે-ધીમે ખાતા.
મસ્ત બેઠા-બેઠા તમારે કોણ છે, ઘરમાં કે તમે પોતે જ?
ના કોઈ નહી, અમારે પણ એવું કોઈ નહી કે, છુપાઈ છુપાઈ ને ખાય.
બરાબર છે.
ત તમે બોલો હવે ટોપિક?
હા, તો બોલો શું?
જો તમને આખી દુનિયા નું ઇન્ટરનેટ એક દિવસ માટે બંધ કરવાનું બટન મળે, તો દબાવશો.
હું ડબાઈ દઉ, કશું વાંધો નય આવે.
શું કામ?
તમારો અવાજ બોજ આવે છે, બેગ્રાઉન્ડમાં.
શું કામ? શું કામ? દબાવી દે.
મજા આવે. ને એવું હોય કે, ઇન્ટરનેટ મેં બંધ કરી દઉ, આખી દુનિયાનું તો ટ્રાન્ઝેક્શન અમુક હોય. આથવા તો અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઓનલાઈન થવાની હોય, તે ના થાય. એટલે મારા મજા માટે મારે એવું ના કરવું જોઈએ, જો કે
ના, આમ તો હું કઉ તો કઈ રીતે કરી શકાય, એટલે ખબર પડે માણસો ને ઇન્ટરનેટ વગર, પણ એક દિવસ રેવું અઘરી વાત છે. પગલે ને ડગલે આપડે ક્યાંક ને ક્યાંક બધા અંશે જોઈએત્યારે તો ઓનલાઈન પેમેન્ટમાં બધે જોઈએ છે. પછી એન્ટરમેન્ટમાં મોસ્ટપ વધારે જોએ છેવ ઓનલાઈન વર્કમાં જોય એટલે આપણને કદાર થાય ઇન્ટરનેટની. અને એમ પણ આપડે એવું છે કે સૌથી વધારે ડેટાની ફ્રી છે ને આપડે વધારે છે. સસ્તું વધારે છે આપડે બીજા બધા દેશમાં ઇન્ટરનેટ ડેટા પ્રાઇસ નો જોમ તો ઓહ આટલો બધો કોસ્ટ
હું હછા અચ્છા આપ તોવે કવું થે ગ્યું છે જીઓમાં અ નાઇનન્ટીન નાનું ખબર નઈ કેટલાનું રિચાર્જ કરે તે મારા ભાઈ કરે છે ત્રણ મઇનાનું અને અનલિમિટેડ પકડાય નવસો નવાણું હા. એટલે આપણને ફાઇવજી વાળાને તો એટલો બેનિફિટ છે કે અનલિમિટેડ રિચાર્જ આ છે કેવાય નેટ છે ઇન્ટરનેટ છે.
ને એક સમય એવું હતું મને યાદ છે કે કે એકસો નવાણું રૂપિયામાં બે જીબી ડેટા આવતો અને કઈક ફિક્સ કોલ અનલિમિટેડ કોલિંગ આવતું તો બે જીબી
હલો
આજના સમયમાં એક દિવસ પણ બે જીબી નેટ નથી આવતું.
હાલો,
હલો અવાજ આવે છે?
હ આવે છે
હ એટલે એવું એક સમય એવું હતું કે એકસો નવ્વાણું રૂપિયામાં બે જીબી નેટ આપણને મળતું એમ.
હું એટલે હું બો ઓછો ભાવ હતો હવે તો કેટલો ભાવ થઈ ગયો આ પેલો જીઓ વેડિંગસ થયું એમને પછી તો બઉ વધારે જ ભાવ વધી ગયા.
હજી આજ વખતે જેમણાં મહિને આ મંથમાં પણ એવું કે છે કે પ્રઇસિંગ ઇન્ક્રીઝ થાવાના છે. ધીમે ધીમે ચાર્જી વધારતા જ રહસે ને બાપને સામે ફેસિલિટી પણ આપે છે નથી આપતા પણ તોય વધારે પડતો ભાવ ઇન્ક્રીઝ થાય છે.
કે તમારે એક? ઐકજ રંગના કપડા આખી જિંદગી પેરવાના હોય તો તમે કયો રંગ પસંદ કરશો?
મને આજતે એક હમણાં વિચાર આવે છે કે એવું કઈક ફિક્સ કરી લેવાય કે ઓલા જે બેજ્જો ને એ બધા મોટા મોટા અ છે વિચારેલું છે એવું નક્કી કરેલું છે. કે ઈ એક એક જ કપડા દરરોજ રૂટીનમાં પેરે એટલે ઈ વર્ષે ઈ વિશે ને વિ વિચારવું જ ન પડે.
લે હારું છે આવું વિચારતા હો
અટલે એમ કે આખી જિંદગી એક ને એક જ કપડાં પહેરા રાખવા એમ
એમ મને એવું લાગે મારા મતે કે આપણે એક ને એક કપરા દુરરોજ પહેરીને આપણને કોન્ફિડન્સ એમ નવા કપડા પહેરીએ ને તો આપણને કોન્ફિડન આવે કે ના આજ મે થોડીક સારી લાગુ છું કે પછી થોડોક તો કોન્ફિડન્ટ આવે કસે પ્રસંગમાં જતા આપણે કેવા એમ રેડી થેઈએ કમ્પ્લીટ. તો મારા ખ્યાલથી કપડાં સારા પેહરે ને તો આપણ ને કોન્ફિડન્સથી થોડોક સારો આવે.
લોકો એ લોકો એમ કે છે કેને એ વિશે વિચારવું ટાઈમ ના બગડવો પડે એનો ટાઈમ એટલો ઇમ્પોર્ન્ટ છે. અને એ અને પણ આપણેે આપ આપડે પણ એટલા સ્વચ્છ નહી, આમ એવું કહેવાય છે કે કપડા નવો હોવા જરૂરી નથી. ચોખ્ખા તમે કેઈ રીતના રેવ છો ને એ બધારે જરૂરી છે. ઈ તમારો પરશ
એ તો છે જ પણ મે પ્રશ્ન પૂછુ તેનો જવાબ આપો. આપણે એની વાત ની કરવી છે.
ઓકે. તમને તો હું. એક બ્લેક અને વ્હાઈટ એવું કઈક બેજીક એવો કલર ચૂઝ કરીએ.
હ.
તમે શું ચૂઝ કરશો?
હું તો ઋતુ પ્રમાણે જ ચેન્જ કરું અ
એક એક જ કીધા છે ને
તો તો બધા ઓલરાઉન્ડર કલર આવેને, બધી સાતરંગ વાળી ટી શર્ટ, તે લે આવું.
કલરે કલર
મજાક એવી. એક બી કલર ને, ખોટું ના લાગવું જોઈએ.
ના, બરાબર. એ તો ખુબ કમ્યુનિટી નો પણ રંગ હોય શકે બરાબર છે, અમરેલા આવે ને એ રીતે.
રંગબેરંગી. તો એજ જો એવું હોય કે, બ્લેક કલર આપણે પે ચૂઝ કરું મે. તો ઉનાળામાં બો ગરમી લાગે, બ્લેકમાં. એમ મનેય બ્લેક કલર ના કપડા બો ગમે, મારા પાહે આખા બ્લેક જ મલે. મીન્સ કે, મા-દાદી એવું બા એવું કે, કે એમ બ્લેક કલર ના પેરવો જોઈ છોકરીઓએ. એવું કે, ખબર નહીં કોણ તમન ખબર છે ને, પાછળ નો રીઝન.
ને, એમ જ કે બ્લેક ને આમ જોય છે ને, નેગેટિવ તરીકે વધારે રિપ્રેઝન આમ એની સાથે જોડાઈ શકાય છે, વાઇટને પોઝિટિવ સાથે જોડી શકાય. કે, શાંતિ સાથે જોડી શકાય બધા કલર નું કઈક અલગ-અલગ મહત્વ હોય. એટલે એ રીતે નેગેટિવ ના લીધે એવું કે, કે નો હોય પેહરાય એની માન્ય
મેરેજમાં ભી ના પહેરી જવા દે કે, ના હું બ્લેક કલર ના પહેરાય. ન, મન તો બ્લેક કલર બુજ ગ હવે, મોસ્ટ ઓફ બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય, તમારા ફેવરેટ કલર. કયો ગમે? એમ.
નહીં, એવું કઈ ફિક્સ તો મે નથી કેહવું એવું ફિક્સ જ એક કલર ગમે એમ. પણ જે સૂટ થાતો, એ પ્રમાણે આપડે ટ્રાય કરીએ, ખબર પડે, આ મજા આવે, ઓ સારો કલર લાગે છે. તો, મારે તો એવું છે, સ્કીિન એ પ્રમાણે મોસ્ટ બધા જ કલર હું તો પેરુ ઈ સારા લાગે છે. ને વાંધો નથી, તમારે શું કેવું છે?
હ, એમ તો મને તો એમ મ મારા મૂડ પ્રમાણે પહેરું ને તો કપડાં. મને એવું થ કે મ આ કના છ, ભ ના. ફવરેટ કલર એવું કશું છે, ને પેલા મને બ્લુ હતો, મેનેવી બ્લુ હતો. પણ હવે, કસો ન બધા જ કલર ગમે. ઉલતા મને ન્યૂડ કલર કેવાય એવા કલર મને વધારે કરતા થઇ ગયા. એ અચ્છા કલર પેરણ વધારે સારું. બો ડાર્ક એમ એકદમ લાલ ને, બહ નહિ ગમતા મને.
બરાબર છે.
તો, પછી નેક્સ્ટ ટોપિક.
ચાલ હું એક હું એક ટોપિક આપું કે તમને કઈ એ આઈથી કઈ વસ્તુ બનાવતા કઈ આવડ કઈ નવું કઈ તમે શીખ્યા હોય કે એવું કઈ.
ના મ તોજું કઈ નહી આવડતું મ તો નહી આવડતું
ક હમણા એવું ટ્રેન્ડિંગ ઘણા બધા લોકો એ આઈ થી કઈ વિડીયો બનાવે એ રીતે ક છે. ક બીજું કઈ કરે
અને એટલે આવડે છે પણ આવડ કમ્પ્લીટ યાદ નહી ને આમાં તો કેવું જરૂર છે.
હા ફરજિયાત જ છે કેવું જ પડે
કોને કીધું કેવું જરૂરી છે.
મેં કીધું હું મેં પ્રશ્ન કર્યો મારે કેવાનો ફરજયાત છે.
એવું છે કેુંન જ મને કીધયું એમ આપને ખબર છે ચાલે કે બધી ઓબ્જેક્ટ હોય તે બોલી શકે એમ અચ્છા તો કોઈ બી ખાવાની વસ્તુ બોલી શકે એવું ચાલે છે ખબર હમણાં તો એમાં એવું હોય કે ચેટીબીટીમાં આવે છે. એમાં ઓબ્જેક્ટ ટોક કરીને સર્ચ કરવામાં આવે છે. એટલે લાસ્ટ ઓપ્શન આજ થ્રી ડોટ આવે છે એમાં જઈને હા સ્કૂલ્સમાં જઈને હાય સર્ચ કરનું પછી ત્યાં પ્રોમપ આવે તો તેને ગૂગલ જેમનીમાં પેસ્ટ કરવાનું તો ત્યાં ઇમેજ બનશે ને પછી એક એ આઈ ટુલ છે હવે તેનું નામ હ છે
ગૂગલ વિયો થ્રી એ નથી ને
ના એ નહી હમ છે. ફ્લો ફ્લોમાં પછી ઇલેવન લેબ્સમાં એ બંનેમાં કદાચ બને છે. તો એ બંનેમાં જને ડાયરેક્ટ વિડીયો જનરેટ થઈ જાય હા એમાં વોઇસ આપે છે ને આ ફ્લો માં ગુગલ ફ્લો માં
બરાબર
એમાં ડાયરેક્ટ વિડિઓ વિડીયો જનરેટ થઈ જાય એટલે કે પાછું ગૂગલ ચેટજીપેટી જઈને બે ત્રણ આપે એ લોકો તો એ થર્ડ કે સેકન્ડ ફોમટાન પર પેસ્ટ કરવાના ને આપડણે જેવું તમારે બોલાવવું હોય સ્ક્ર્રીપ્ટ આપ અને લખી શોર્ટમાં પછી બનાવી આપે આપણને ડાયરેક્ટ જનરેટ થઈ જાય હા બધું એમનું મેટ મૂકે
સમજી ગયો ઠીક છે
મેમે ગુજરાતી માં એટલું બધું કમ્પ્લીટ નહી બોલતો પણ હિન્દી ઇંગ્લિશમાં બોલે છે એમ
પરફેક્ટ આપ્યો
હા પણ એમાં ખાલી એકલું તો મારા ભાઈલા મને શીખવા્યું હતું
બરાબર છે.
બધા એવું નવું નવું શીખતા રએ એમ એ આવા પડે ને એટલે મને કઈ નવુ મલે તો એ મેં એમને કહું ને એમને કઈ મલે ત એ મને ક એમ
બરાબર છે. ટેકનોલોજીને વેડફ કરતી વધારે ફાયદાકારક છે. આ એક પણ સ્કેલ પણ કેવાય આર રિસર્ચ કરતા જ ને ક તમે શીખો તો શીખવુ
શીખ્યા કરાય મે શીખ્યા કરું મને જે મલે તે મને એમ અલગ અલગ જાણવું એવું થાય. તો બીજો ટોપિક તમે બોલો છ કે હું બોલુ તમારે આવડે છે કઈક હા તમે બોલો.
શું મને આવડે એટલે?
હા તમે જે કવેશ્ન મને પૂછ્યો તે?
નહી એવું સ્પેસિફિક આ વિડીયો બનાવતા નથી આવડતો. મને એવું કે ગમે તમે ટાસ્ક આપો ટાસ્ક ગમે એ રીતે પૂરું કરી દઉ એ આપરા માં સ્કીલ જેટલી છે. કે તમે કેવ વિડીયો બનાવો તો વિડીયો બનાવી દઉ ખરા થોડોક ટાઈમ લાગે. બની જાય ખરા ને એ રીતે એનો રિસચ ડેવલપની એવી સ્કીલ છે કે રિસર્ચ એટલ કર લો તો એ પ્રમાને હું ડેવલપ કરી શકું એમ.
હ હા
બરાબર છે.
તો તમે ટોપિક બોલો કે મેં
તમે તમે કવો?
હા ક્યારેક તમારા પર જ તમને હસવું આવ્યું છે?
ઘણી વાર એવું થાય મોસ્ટ ઓફ એવું બોલતા બોલતા એવું થાય કે કોક વાર આપણે કઈક શબ્દ બોલ તા હોય બીજો જ શબ્દ બોલવું હોય કક બીજુંને બોલાય જાય ક બીજું
કોબડે જ હોય એટલે મને પણ એવુ થાય.
બોલતા બોલતા કંઈક બીજા શબ્દ આપણે બોલતા ચીત ચીત તો મન ચીત કઈ બીજું બોલા જાય બોલવા એ શબ્દ ન નીકળે
મારે પણ એવું થાય કે હું પળ હમ બોલો?
બોલો બોલો?
બોલો તમારે બોલાવાનું મે પુછું?
એટલે એ ઘણી વાર રીતે આવું થાય બોલવા નઈ પણ ઘણી વખત કઈક કઈક બીજી વાતચીત છે કે મોજ મસ્તી માં કઈક વાતચીત નું કઈક બોલી ગયા હોય અને પછી ધીમે નેને તો નહોતું બોલવુ ને ખોટું બોલાઈ ગયુંને આ રીતે થઈ ગયું મસ્તી
હમ
તમારું શું કેવું છે વિશે?
પણ તો એવું છે કે કઈક મે કર્યું હોય ઘરમાં ને બધા બધાને ખબર હોય મીન્સ કે બધા હોદતા હોય કે આ કોયા કર્યું છે કોયા કર્યું છે અને બધા એક બીજા ભય નાખતા હોય તો મને ખબર હોય કે મેં જ કરયુ.